હા, નમસ્કાર મિત્ર. હા, મેં-મિત્ર જોરદાર ચાલી રહું છે. તમારું વેકેશન મિત્ર કેવું ચાલી રહ્યું છે?
હા, મિત્ર બરાબર ચલ રહું છે. અને મિત્ર આપણે એક આજે ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને મિત્રો ટોપિક નું નામ છે મિત્રો સમય નું મહત્વ. તો મિત્રો સમય નું મહત્વ થોડું એના વિશે માહિતી આપજો.
હા, મિત્ર તમારો ટોપિક મને ખુબજ ગઈમયો. કારણ કે સમય નું મહત્વ આજના ટેકનોલોજી શું જે સા આવનારી જે પણ મુસીબતે એના નિકાલ કરીએ સમયસર ને એમાં કઈ પણ તરત આપણને કઈ પણ અ જે કઈ પણ મુશ્કેલી હોય તે તરત ઉકેલા જાય. તે માટે જે ટેકનોલોજી બનાવવામાં આવે છે ને ટેકનોલોજી એટલા માટે જ મિત્ર બનાવવા માંડે છે કે જે આપડો જે સમય છે તે બચી રહે ને મિત્રો તમને ખબર જ હશે કે પહેલાંના સમયમાં જે લોકો આટલા બધા જીવતા હતા. બહુ લાંબુ સમય જીવતા હતા પણ મિત્ર ત્યારે એટલી બધી એ લોકો નો જે સમય હતો સમયગાળો હતો તે લોકો પોતાના માટે ખૂબ જ ફાળવતા હતા જય્યારે મિત્ર આજના સમયમાં આપણે જોવા જઈએ તો જે મનુષ્ય છે તે ખૂબ જ અ વ્યસ્ત થઈ ગયેલો છે. કારણ કે એનો એટલો બધો સમય નથી કે જે પોતાના જે પરિવાર છે એને સાથે અ ત્રણ ચાર કલાક શાંતિથી કાઢી શકતો કારણ કે મિત્રો આના સમયમાં મ છે ખૂબ જ વસ્તી થઈ ગયેલી છે મિત્ર. કોઈ પણ તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ કંપનીમાં જતો હોય તો સવાર સા તે કંપનીમાં જતો હોય તો દસ કલાક તા કામ કરવાનું હોય પછી ઘરે આવે ઘરે થોડો ટાઈમ પછી ફ્રેશ થાય, પછી ખાવાનું થોડું ટાઈમ એ ટાઈમ ટાઈમ પાાસ કરે પછી સૂઈ જાય તો મિત્ર જોવા જઈએ તો બ બધા જ જે લોકો છે એનું જીવન વ્યસ્ત થઈ ગેયલું છે ને એ લોકો જે એ લોકોનો જે સમય સે એ યોગ્ય રીતે ઉપયોગ કરતા હોય છે, પરંતુ મિત્ર આપડે જોવા જઈએ તો અમુક એવા લોકો હોય છે જે સમયનો યોગ્ય એવા ઉપયોગ કરતા નથી ને અમુક એવું એ લોકોનું કામ હોય છે તો એ સમયસર કરતા નથી, આથી સમય જતા પછી એ લોકોનો સમય કાઢી લેય છે મિત્ર, એવું કેય તો આપડે ચાલે કેમ કે મિત્ર તમે જોઈ શકો સો કે વિદ્યાર્થી જીવનમાં આપડે વાત કરીએ તો જ્યારે એ વિદ્યાર્થી પાસે મિ ત્ર સમય હોય તે દરમિયાન એ વાંચતો નથી મિ ત્ર ને પછી જયારે એની એક જામ એકદમ નજીક આવી જાય છે. ત્યારે એ ચોપડા લઈને બેસે સે, તો મિત્ર એમાં એવું થઈ ગયું કે સમય જારે એ લોકોની પાસે હતો, ત્યારે એ બીજી પ્રવૃતિમાં ધ્યાન આપતો હતો ને મિત્ર એ જાણતો હોવા છતાં એ પોતાનો સમય એના માટે ફાળવ્યો નથી, આથી જે સમય છે એનો પછાડીનો સમય, તે જે સમયે બીજી પણ પ્રવુતિમાં હતો તે એક જ પ્રવુતિમાં વેરફાઈ જાય છે મિત્ર ને પછી એનાથી જે પણ એનું જે જે સેલા સમય દરમિયાન જે રીડિંગ કરતો હોય, જે વાંચતો હોય, એની વાંચન ક્રિયા ખુબ જ વધારે થઈ જાય, તે દિવસ રાત વાંચતો હોય છે મિત્ર. પણ એના લીધે મિત્ર જેની મા સ્થિતિ છે. તે બદલાઈ જાય છે. કારણ કે મિત્ર આપણે જો તમને ખબર જ હશે કે અ એક ડીશ ખાઈએ તેના બદલે આપણે બે ડીશ ચોખા ખાઈ લઈએ, દાળ ભાત તો આપડું જે પાચન છે એ બરાબર નહી થાય ને એટલું તો ખવાય જ નહી તો મિત્ર એમાં તો એવો થઈ જાય ને આવી જે મુસીબત ના આવે એ માટે આપણે જે સમય છે એનો યોગ્ય સમય આપણે ઉપયોગ કરવો જોઈએ મિત્ર. તો મિત્ર તમારા બાજુ આજુબાજુ પણ તમે એવા કિસ્સા જોયેલા હોય કે તમને કઈ એના રિલેટેડ કઈ તેલ કેવા માં તા હોય તો તમે આગળ મને થોડું ઘણું જણાવી શકો છો મિત્ર.
હા મિત્રો ચોક્કસ. અને મિત્રો સમય નું મહત્વ એ આપણા મનુષ્ય જીવનમાં ખુબ જ ઘણું શે. અને સમય ભલ બલાને મિત્રો રડાવી દેતા હોય શે. સમય મિત્રો આપણે સમય ના પાછળ દોડવું જોઈએ. કારણ કે આજે આપણે જોવા જઈએ તો મિત્રો ઘણા બધા એવા મહાન લેખકો શે, જે કલાકારો શે જે પણ એટલી બધી મોટી પદવીઓ મેળવી છે. એ એ લોકોને ખબર હતી સમયનું મહત્વ આપતા સમય નું મહત્વ એ લોકોને ખબર હતી પરંતુ મિત્રો હાલમાં જોવા જઈએ તો કેટલા બ યુવાનો છે જે યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, જે મોબાઈલ ના પાસર્ડ એટલે કે ગેમિંગ રમતા હોય છે એ લોકો સૌથી વધારે આ મોબાઈલને ડિજિ ડીજિટલ જે હમણાં જે ચાલતું છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને એના પાછળ મિત્રો દોરતો હોય છે કારણ કે એ લોકો આના પાછળ એ લોકોને ટેવ લાગી ગયા છે કે હા આપે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને જે ફ્રી ફાયર જેવી ગેમ શે એ વધુ રમતા હોય શે તો મિત્રો એના પાછળ આટલી આપણે મહેનત ના બગાડીએ અને ઉર્જા ના બગાડીએ કારણ કે મિત્રો આપણને સમય સમય ખૂબ જ મહત્વ શે તો હાલમાં મિત્રો આપણે જોવા જ તો જે પણ લેખકો હતા, જે મહાન અનુભવો હતા, એ લોકો મિત્રો સમય ન ખુબ જ ધ્યાન રાખતા હતા અને સમય સાથે ચાલતા હતા. કારણ કે જે પણ વ્યક્તિ સમય સાથે ચાલે છે એ જીવનમાં કઈ ને કઈ આગળ સારું એવું કરતો હોય છે. તો મિત્રો સમય ન મહત્વ આપણા જીવનમાં ઘણું બધું શે અને સમય આપણને ઘણું બધું શીખ પણ શે તો શું મિત્રો તમે પણ કોઈ પલ હોય એવું જણાવજો.
આ મિત્ર. તો મિત્ર આજના સમય દરમિયાન આપણે જોઈએ કે એ સમય એવી વસ્તુ છે કે સમયસર આપડે જે પણ કામ કરવાનું હોય તે પૂરું કરી દેવાય, મિત્ર આપડે જોવા જઈએ તો આ જે આપડુ બાજુ આ આજુબાજુનું વાત તાવરણ છે તે પણ આપડેને સમયના રિલેટેડ સમજાવે છે, મિત્રો તમે જોઈ શકો સો કે જે વરસાદ હોય તે ચોમાસામાં જ મિ મિત્ર વર સાદ વધારે આવે છે. ને જે કઈ પણ મિત્રો આપણેે જોવા જઈ કે ઉના તે ઉના અને ઋતુ સ્પેશિયલ હોય છે, શળા અને ઋતુ સ્પેશિયલ હોય છે તો મિત્ર એ બધા જે સમયસર એ લોકોનું ચક્ર ચાલતું હોય છે મિત્ર. કોઈ દિવસે એવું થતું નથી કે અ ચોમાસામાં ઉનાળો આવ ગયો મિત્ર એ ઋતુઓ પણ આપણને શીખાવે છે કે મિત્ર સમયસર જે પણ આપણનું કાર્ય છે તે કરી દેવું જોઈએ, ને સમયસર આપણે એકદમ અડલ દેવું જોઈએ, કે સમયસર મારે આ કાર્ય ચ કરવું. છે. તમે જોઈ શકો છો કે ચોમાસા દરમિયાન ખુબ જ વરસાદ પડે છે મિત્ર કારણ કે તે સમય દરમિયાન વરસાદ ન હોય છે, ને ઉનાળા દરમિયાન તમે મિત્રો જોઈ શકો છો. જો કે આપણને કેટલી બધી ગરમી ઇ નો કરવો પડે છે મિત્ર અને શિયાળામાં તો ઠંડી એટલી બધી હોય છે, કે મિત્ર સવારના આપણને ધાબડામાંથી જે બેડ ઉપરથી આપને ઉઠવાનું મન નહી થતુ મિત્ર. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ખેડૂતો પણ હોય છે તે સમયસર એ લોકોનું કામ કરતા હોય છે મિત્ર. જ્યારે એ લોકોને ખબર છે કે આ સમય પછી આપણને આ પાકો આવી શ તો આપણને કેટલું આમાંથી જે પણ પાક છે, તે સારો થશે મિત્ર. તો આ રીતે જે અલગ અલગ અલગ એ લોકો ખેડૂતો પણ પ્રવૃતિ કરતા હય જરાક શોડ જે પાકનું સોડ છે જરાક મોટું સાય પછી એ લોકો નિંદન કરતા હોય છે. એટલે સમયસર એ લોકો લોકોનુ કામ જે હોય તે કરતા હોય છે. આ રીતે આપણે જોવા જઈએી વિદ્યાર્થીઓ જીવનમાં પણ મિત્ર આપણે જે પણ કામ હોય તે યોગ્ય સમય સુધી સમય આપણે કરી લેવું જોઈએ મિત્ર. આવી જ રીતના આપણે જે મોટા મોટા જે બિઝનેસમેન છે, મોટા મોટા ક્ષેત્રે જે પણ આપણે ઇન્ડસ્ટ્રીમાં જોઈજ તો એ લોકો જે સમયસર એ લોકો નુ જે કાર્ય હોઈતે મિત્ર પૂરું કરતા હોય છે. તો મિત્ર તમે થોડી ઘણી જે બધી માહિતી આપશું શું, તમારા બાજુ આ સમયસર બધા લોકો કામ કરતા હોય છે? મિત્ર.
હા મિત્ર તમારી વાત ખુબ જ સરસ છે. પરંતુ મિત્ર આપણે જોવા જઈએ તો આ ગામડા વિસ્તારમાં જે પણ સુર સ્કૂલો છે ત્યા જે પણ શી હોય સે એ સમયર આવતા નથી કારણ કે મિ એ લોકો જયારે પણ અમે ત્યાંથ અમે અમારા ગામડા વિસ્તારમાં જતા હોય છે, તો એ લોકો સમયસર આવતા નથી અને જે પણ લેક્ચર હોય એ સમયસર લેતા નથી, કારણ એનું કારણ અમને તો નથી ખબર, પરંતુ એ યોગ્ય નથી કારણ કે જે પણ ગામડાના જે પણ બાળ કો સે, એનું ભવિષ્ય શિક્ષકોના પર હોય સે, તો શિક્ષકો એ મિત્ર એવું છે કે ટાઈમ પર આવવું જોઈએ જેથી કરીને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય, તો મિત્ર જે પણ કાર્ય હોય કોઈ પણ કાર્ય હોય મિત્ર આપડે સમયસ ર યોગ્ય રી ને આપડે પૂર્ણ કરવું જોઈએ. સમય આપણને ઘણું બધું શીખવી જાય છે. સમય સમય સમય સાથે આપણે ચાલવું જોઈએ. મિત્રો સમય એવું શે જો કોઈ રાહ નથી જોતો એવું કવિ એવું કવિ કહેતો હોય શે કે સમય કોઈની રાહ ન જોઈએ વાત ખુબ જ સરસ છે અને એમને એમ કહ્યું પણ ખુબ જ સરસ રીતે હા મિત્ર સમય કોઈ ની રાહ નથી જોતું એ એમ મને ખુબ જ એવું લાગ્યું કે હા બરાબર છે કારણ કે આપણે પાસે જઈએ છીએ તો આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે નિષ્ઠાથી, ધ્યાન લગાવીને, એકાગ્રતાથી અને આપણે સો ટકા આપવું જોઈએ. કોઈ પણ કામ હોય આપણે હન્ડ્રેડ પરસેન્ટ આપવું જોઈએ. તો મિત્રો આપણે જે પણ કાર્ય કરીએ એમાં સમય નું સમય નું જે પણ મહત્વ એ આપણે સમજીને આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ જે પણ કાર્ય હોય મેનેજમેન્ટ કોઈ પણ લગ્નમાં જઈએ લગ્નમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ બધું આપણે વેચવું કે હા આટલા ટાઈમે આ કરવું આ ટાઈમેં કરવું આ એટલે બધું જે પણ હોય એ સમયસર યોગ્ય રીતે આપણે પૂર્ણ કરવું. એ એવું આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ. સમય સાથે આપણે ચાલવું જોઈએ કારણ કે સમય એ ખુબ જ મહત્વ શે સોના કવિ કહેતો હોય છે કે સમયે સોના કરતા પણ વધારે કિંમત છે એ વાત ખુબ જ સરસ છે કારણ કે આપણે સોનું તો એક વાર ખરીદી શકીએ છીએ પરંતુ આપણે મિત્ર સમયને ન ખરીદી છે કારણ કે સમય જે પણ મી મી તી ને એ પાછો આવતો નથી. પરંતુ મિત્રો આપણે જે સોનું હોય એ કોઈ ચોરી લઈ જાય અથવા તો એ આપણે એ આપણે ખરીદી શકીએ પૈસાથી પરંતુ મિત્રો આપણે સ આપણે સમયને ખરીદી કારણ કે સમય એવો છે, અદ્રશ્ય છે કોઈને ખબર ના પડે પરંતુ સમય ભલભલાને શીખવી જતો હોય છે.